હેલો બોલએ સર
કેટલા ગયાને બોલું કેટલા ગયાને પાછુ
હમ ઘરે આવતા મા પંદર વીસ મિનિટ જશે
પંદર વીસ મનિટ પંદર વીસ મનિટ હ હમ હમ
બેઢોને અગયાર અગિયાર તો નહી થાય આમ તો
શું ચાલે કોલેજમાં હજી
હમ શાંતિ
એવું ની કેતો તઈ કોલેજમાં હું એટલે મતલબ આજે આજથી ગ હું જઉં છું દરરો
દરરોજ જવો છો બરાબર ચા નાસ્તો કરી દીધો
હો તા
બરાબર
ત કાય કેટલા ટાસક પતયા તારે
મારે દસ
દસ પત્યા મારું બારમો થશે
બરાબર બરાબર શું ચાલે? ઘેરે કે બાર બેઠા બસ શાંતિ
શાંતિ. ત હું કઈ બેઠો તું તડકા નીચે બેઠો સુ
હા.
હા. મસાલો ખાય મારી હારી એકલી એકલી મસાલો સ
ના ના
તો
ચશુંય નહી
શેનુ ભળ ઉઠાવ ઉઠાવ શું ચ શેનું ઉઠાવ ઉઠાવ
શું?
આ શું બોલસ
શું બોલો
એ નઈ કેતો
તો
હા કોણ બોલે છે હેબું ઉઠા ઉઠા ઉઠા ઉઠા
આ અઇ ગેમ રમે સ આ લોકો
અ હ
હમ
હા શું?
કઈ બોકડે બેઠો
ના લ્યા ઘરે બેઠો સુ ઘરે અંદર બેઠો ફોન આવે છે તો મે કીધુ લાય કરી નાખું
હમ બરાબર
મારે આછી ઈચ્છા એવી છે કે ત્રીસે ત્રીસ આજે પતાઈ દવ
એવું બરાબર
તો એક્મા એક ના પતે તો ખબર પડેનેલા કેવુ થાય છે તો બીજા બધા પતાવી દઈએ એમ કહ એકનુ પતે તો ખબર પડે જાય તો કેવું છે પૈસા આવેશે કે નહી આવતા એ બધું જોઈએ ને એટલું પતિ જાય તો
હમ બરાબર હજુ તો પીલા લોકોને ખાસા બાકી છે ઓમ તો દસ દસ છે જ
નિકુલયા ના અગિયાર થાયા
એટલે દસ દસ તો થઈ ગયા છે એમ મોટા ભાગે બધાને
મારે બારમો ચાલે પેલા તઈન તો ફેલ ના ગયા માર
એવું
તો તઈન ફેલ ગયા ને કાલે બે કરયા પેલા ન ગયા એ બે ફેલ ગયા
અ હ
જયારે પેલાનામા મારુ ત્યારે જ ફેલ જતુ હોય અ તો રાજા જ નીલાનું કોમધું હતું
મારે હવે નૈલાન મારવું એટલે મારે એક થાય બાબુન મારું એવી રીતે બે ફટાવું ભાઈ હું આજે બી જાીરત ની ક માર એટલા માર આમ કરીને બીજાર
કેલા થયા
વચ્છા મારે એટલે.
દસો થયા
હમ.
હા હા
હમ.
મારા બારમો ચારે.
બરાબર કાલે તો પછી તું આવે ના હે ગયો. એવું હમજાવાનું હતું બધું.
શું હમજવાનું તું.
ત ફોન કરેલો તઈ.
અટેલ કઈ આગડ.
આપડે આ કેવા અલગ અલગ કોલ કરીએ હવા ન કરવાના.
હા.
એ કે આવી રીતે તમારે એ કરવા એ ની કરવાનું એક જનને પાંચ કરવાના. ધારો કે અત્યારે આપડે. પાંચ કરીએ ને ટુ મન પાંચ કરવું ને હાઈ મારે થન પાંચ કરવાના.
હા.
તુ કરવાનું છે આપડે કેવું એક ટન મારવું લ મારું વેલા માર એવું ન ચલે
એવું નહીં ચાલે.
હમ હમ
એક શ એવી ચોખી ના વાળી દિદી.
હા અત્યારે હવે તમે કર દધા પણ હવે ના કરતા આવુ કીધ
તો આપડે તારે મારે એટલે મારે તો પાંચ એન કરવા જ પડશે ને હવે.
હા પાંચ પાંચ કરવાના એમ.
હા.
એક જણ ને પાંચ એટલે તું મને પાંચ માર ફરી હું તને પાંચ મારું.
હુ તને કર કર કરું છુ.
એટલે આપડા કેટલા ત્રણ જેવા ત્રણ કે ચાર જ થયા હશે.
બધા થયા આપડા મારા તો મારા કોલ તો ત જોડેજ છે બધા.
તું નંબર જોજે મારામ તો ત્રણ કે ત્રણ જ બતાવે છે
સાડી કો કાલી રા જોડે કર્યો શિધડિયા જોડે કર્યો અને બસ. બી બધા ત જોડે કર્યા છે.
મારે જો ને કારચ દુડિયા જો કરેલો. ભાઈ લખાાન કરેલો મહિલાન કરેલો બાબુને કરેલો.
હવે આજે. હા એવીઝેટ કરવા પડશે.
લેતા આવશે લેતા આવશે એમ કરતુ હુ નહી.
મુટ ટાન્શન કવું
હા તારી જ.
આજે જવાનું હતું પણ મીરજ ના પડે.
કઈ.
વડોદરા.
કે.
કોલેજ મળી.
હ
વટમાં મારાને લઈ ગયા પણ અમને ના લઈ ગયો કઈક હતું પ્રદર્શન કરું પ્રોગ્રામ હત.
હમ હમ પંદલીકા.
મા લઈ ગયા
કોને જા કે ચ લ જાઓ કે
શું કેવાનું બસ ચગગ્યા ન કે હ ના થ વિગતો થઈ
છ થઈ. હ ઘરે આય ઘ બી વાતો કરતા કરતા આય પટલા મારે જલા પ
ફનલને એટલે ફોન ચોટી જાય છે એવું ું જ નહી ફોન ને એટલે ફન તો વા જાય
કેનું ફહોચ વડી જાય હલો
હલો
બોલ
કશું થતું જ નહી ચાલું એમ ફોન તો જ
શું ચાલુ કરવું પણ ત્યારે હમ
હમ.
હાલ હાલ શું થયું હરબર કરતો નહી
આવા જીરો આવા છેલા
તોવા ધીરોજન કઈથી આવે જોરથી બોલતો આ શું છે અપેશકો કોઈ ફ્રી હોય તો કોઈ ફ્રી હોય તો ટાસ્ક પતાવ મારે એમ કે છે
ના હું એક હું જ ફોન કરું ને એટલે મારો વેલિડ ગણાશે ને
હ. હા એ સાચી વાત નહ
વારે એક સાઈડ યાર
પણ એવી ના કરીશ મારું જોડે કર ના પછી એવું પાંચ પાખ પૂરા કરવાનું હોય તો હલો હલો મા જોડે કરના પણ પાંચ પુરા કરવાનો
આઠાઈ ભાઈ આપડે ફું કરું તને
હમ. ચેટલા છે જોસાત થઈ પાંચ પાંચ કરવાનો હોય તો પછી આ મે કરીએ ને તો આપડે બીજા જોડે જ
હા.
હ એધ યાર ય છે જો એને બધું વેચે ના જાય પણ બે બે બે બેવી પડીએ ને આઠ જણા છે ચાર ચાર વચ ને એદની જોડી એકજ તુંને
હા એટ એવું જ કરવું પડેને ભાઈ આપડ તો આપણને ખબર નથી લે એટલે
બધા હમ બધું પૂરું થઇ જત
એટ ના ના તો આપડે પેલા પેલાને મારીએ પ તો બીજાને પેલા ને મારીએ.
હા એજ ધારે થોકઠોક કરે હવે હલો.
હવે એક જણ ના સડીન કર કર કર મા.
ત્રીસ પતાને ચાલુ એક ધર્યા કરી.
ના એવું નહીિ પાંચ પાંચ જ કરવાના તો આગે પાંચ પાંચ પાચી જાય ફરી બીજા જોડે એમ.
હા હા એવું કીધું છે.
બજાર ના બધાર નની ઠોક કરવાના એમ.
હા હા. એટલે પાંચ પાંચ પતાવાના એમને.
હા.
તો આપડે કેટલા ટોટલા કે ફળું કેલા કેટલા કરવાના.
એતો મને ન.
ના આપડે કળક કરે તો ક આય આય કરે પોચ પોહચ પોચ. હલો. હલો. કઈ જતો આવ્યો હલો. અવાજ કપાઈ તારો કઈ ગયો. હલો. હલો.
અવાજ આવે છે.
હોવે હોવે. બોલ કઈ ગયો તું.
હા. હા. ઉભોરા ને ખડી એક મિનિટ બાકી છે તો પછી કરી દઈએ કમ્લેટ ક્લિયર થઈ જાય. કોઈ ફ્રી હોય તો કોલ કરો ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે. કાસ કમરે કરવા જ ભાઈ અમને. હજુ અમારે પુરાની છે તમારે કઈથી પુરવા કરવાના કે. હલો. ઉભો ર હવે અવાજ કર થાય એક મિનિટ. ઉભો રહેશે અગિયાર થઇ જલે દસ અગયાર. લે મકું.
હો.